હેલો.
હેલો.
હાય કેમ છો.
મજામાં તમે?
હું ભી મજામાં શું કરતા હતા?
કં નહી જસ ફ્રેન્સ જોડે બહાર આવી હતી હવે ઘરે જાઉં છું હ.
અચ્છા સરસ કેવી મજા આવે નહી ફ્રેન્ડ્સ જોડે?
બઉ જ બહુ જ મજા આવે ફ્રેન્સ જોડે.
અચ્છા હા તમે ભણી લીધું?
હા એમ તો ભણી લીધું. પણ કેમ કે મનેને એટલું ભણવાનો શોખ નોતો એટલે મેં મૂકી દીધું. બે કોલેજ કરીને તો મૂકી દીધું.
અચ્છા તો શું કરો છો હવે.
હાલમાં તો હું સ્ટિચિંગ નું શીખું છું ને બાકી પાર્લર ના એના ક્લાસ બી ચાલુ છે ઓનલાઈન.
વાહ વાસ. સારું કેવાય કે બધાને ભણવામાં રસ ના હોય, એટલે આવું સાઈડ નું શીખી લેવાય.
હા અને ઉપરથી કેવું થાય કે બધા બીજાને તો એવું લાગે છે કે ભણવાનું જ ખાલી બધું ઇમ્પોર્ટ. છે બધું ભણવાનું જ છે. ભણ્યા સિવાય તો તમે કશું જ નહી કરી શકો પણ હું એ લોકોને બતાવવા ચાહુ છું કે ભણ સિવાય પણ ઘણું બધું થાય છે જે તમે કપડાં પહેરો. એ બી કોઈ ભણ્યા નથી ને એ લાઈનમાં ગયા છે એટલે એના પાસે છે.
હા એજ ને ભણવામાં જ બધા ન રસ હોય એવું જરૂરી નથી. કોઈ તો મહેંદી યા પાર્લર મેકઅપ. કપડા સીવાનું પછી ભરત કામ એવ બધું કરીને કેટલા રૂપિયા લાખો રૂપિયા કમાય છે. પોતાનું મોટું બ બિઝનેસ ભું કરી દે છે એનાથી.
હા એજ ને હું એજ કેહેવા માંગુ છું કે તમે કપડાં પહેરો છો એ પણ ટેલર પાસે આવે છે જે હું શીખું છું હમણાં. એ ઉપરથી જે તમારા પ્રસંગો હોય છે એમાં બી જે તમે મોઢામાં પાર્લરનું ને કરાવો છો એ પણ હું કરું છું તો બીજાને એવું કેવા માંગુ છું કે ભણવાનું જ ઇમ્પોર્ટન્ટ નથી. કેમ કે મારા અહીંયા શેરીમાં એક આંટી છે એ મને એમ ક કે તે ભણવાનું મકી દીધું આમ. કીધું એવું કરી દેતું તો આ કરે છે. પણ હું એને બતાવવા ચઉું છું કે ભણવાનું નથી ઇમ્પોર્ટન્ટ એના સિવાય પણ બીજું બધા કામ છે.
હા એજ ને ખાલી ભણવાનું જ બધું નથી. બીજું બધું બી છે એમ કેમ કે બધા ભણમ સરખા ના હોય. ને ભલે ભણવામાં એ લોકોને રસ હોય પણ એના મહેંદીમાં નને એવું બધું આવડતું હોય શું કામ ના કમાવે એના. પૈસા આપડી જ મહેનત કરીને જ કમાય છે ને પૈસા. તો પછી કરે એમાં કઈ ખોટું નથી.
હા એ જ નને ને હમણાં તો મહેંદી નું પાર્લર નું આ સીવણે તો કેટલું બધું ચાલે છે. તે એના સિવાય તો કંઈ છે જ નહીિ કેમ કે સારા સારા કપડાં પહેરવા ખપે છે પોતના પ્રસાના. સારો મેકઅપ જોઈએ છે સારી મહેંદી જોઈએ છે તો કોઈને તો શીખવું જોઈએ ને. કોઈ તો શીખે ને જેને શો કો એ કરે જેને નથી એ કરતું.
હા એજ ને કેમ કે બધા હ ભણવાની આગળ લાઈનમાં આગળ વધશે. હું બધું કોણ શીખશે. હવે એટલે શીખાય ને કેટલા બધા પૈસા લઇ જાય છે હમણાં જ મારા ઘરે. પ્રસંગ હતો તો અમે પાર્લર માટે એક દીદી રાખી. રાખ્યા હતા એક જણા ના પચીસો રૂપિયા લીધા હતા એવા અમે પાંચ છ જણા હતા. તો કેટલે પોહોંચેને પૈસા એવા તો એ દિવસમાં બે ત્રણ વાર જતી હોય. તો એ દિવસના જાવડા કમાઈ જાય છે તો વિચાર કરો મહિનાના એ કેટલા કમાતા હશે.
હા જે તો કેટલ બધી પોપ્યુલર છે એ તો રોજ ના એના એમના ઓર્ડર તો એ તો કેટલું કમાય.
હા એજ ને અમારે ત્યાં તો એક પાર્લર વાળી છે. એક જ બ્રઇડ ના વીસ હજાર એકદમ સ્ટાર્ટ થતું હોય ને શરૂઆત થતું હોય ને પ્રાઇઝ. એટલા વીસ હજાર તમને થોડોક સારો કરાવો હોય કે એના ઉપર ડિપેન્ડ એમ ભાવ વધતા આવે એમ આપડે વીસ હજાર પકડે ને. તો બી દિવસની છ સાત બ્રાઈઇડેવી તૈયાર કરે. તો વિચાર કરો મહિનાના એ ક્યાં પોહોંચે એના પૈસા.
સાચી વાત છે. પણ એને હું બધા એમ કે છે આ કરે છે એું કરે છે પણ એક રીતે જોવા જઈએ તો એ વસ્તુ. પણ ઈઝી નથી ક્યારે કોઈ મેકઅપ માં થોડીક પણ ભૂલ થઈ જાયને તો બ્રટ કેટલી ખરાબ લાગે છે મોઢાથીને એના કારણે ભી જે પાર્લર વાળી હોય એને સાંભળવા. અને જયારે મહેંદીરંગા માં બેસે કોઈ છોકરી ને એની તણાની પ્રોબ્લેમ હોય નેને પછી દુઃખે દુખે એટલે બધા આ સહેલું છે પણ આ સહેલું નથી કેમ કે બધા પાછળ મહેનત તો માગે જ છે ને.
હા એજ ને જરી કાક ખરાબ થઈ ગયું. હ આપણે એની ટેકનિક ને એ બધું ખબર હોવી જોઈએ કે. બધાના સ્કીનના કલર અલગ હોય તો એ બધાના સ્કીનના કલરના મેચ કરીને ઈ મોઢામાં લગાડવું કપડા ના મેચ કરીને આવું કર વો હેરસ્ટાઈલ કરાવી એ બધું એના માટે બધું મગજ ને એવું બધું જોઈએ. પછી મેહેંદી માં બી કેવી ડિઝાઇન સારી લાગશે ને એકતો બધાના હાથ સરખા ના હોય નાના મોટા હોય. તો એ બધાને એટલે મગજમાં એવું આઈડિયા હોવો જોઈએ કે કેવું સારું લાગશે ને કેવું ની.
હા એજ ને બધુંઈ કેમ કે કોઈ એક ભૂલ થઈ ને કઈક ખરાબ લગ્યું એના પ્રસંગમાં. તો એ તો એમ જ કે ને કે ના આને ના કે જો સારું નથ કરાવતું તો એની એની તો ઇમ્પ્રેશન ડાઉન થઈ ગઈ ને. તો હવે એને તો કોઈ ઓર્ડર ના આપે ને તો એના માટે બી એક ઈ તો ખરાબ જ કેવાય ને.
હા એજ ને આ બધામાં મે હેનત તો છે કોઈ બી એવું કામ નથી કે મેહેનત વગર થાય.
હા ને એ જ ને બધા ને તો એમ જ લાગે છે કે ભણવામાં જ મેહેનત છે તમે ભણો એના પછી છી જ બધું થાય છે, પણ હું એ કેવા માંગુ છું બધાને કે એવું નથી. ભણ્યા સિવાય બી બધું ઘણી બધી વસ્તુ છે જે મેહેનત માંગે છે ને એ પૂરી પણ થાય છે.
હા એજને આ વસ્તુ સારી જ કેવાય ભલે લોકો વાતો કરે. પણ એવ આપડે કમાય તો છીએ ને એવું તો નથી ને કે નવરા બેઠા છે ઘરે. આપડે આપડી મેહેનત થી કમાય છે આ મેહેનત ની કમાણી છે આપડી.
હા, એજને એ આપડે બીજાને કેમ સમજાવાનું. ક્યારેક તો મને એટલો ગુસ્સો આવે કે શું કઉ, મને એક દિવસ એવું જ થયું એક મારા આંટી છે ને આ બાજુ ના તો એમના ત્યાં પ્રસંગ હશે કાઈ તો એને મને કીધું કે મને મેંદી લગાડી દે ને તું મને આવજે પલરવા કે તૈયાર કરાવવા તો મેં ત્યારે જ ના પાડી દીધીન, આ મેં એમ કીધું કે તમેજ મારા એ મારી અહિયાં આજુબાજુના મોહલામાં તમેજ એમ કીધું તું ને કે આમ કરે છે, આમ કરે છેન ભણવાનું મોકલી દીધું. તો હવે તમે મારા પાસે કેમ આવ્યા છો તમને મારી જરૂર પડી છે એટલે ને કેમ કેમ હું તમારી પાસે પૈસા નહી લઉ હવે એવું નથી હું તમને ની કરાઉ મેં તો ના પાડી દેઈધી.
હા એ સારું એ લોકોને ખબર પડે ને કે આ આ હમણાં એ બોલશે પણ જયારે પોતના ઘરે પ્રસંગ આવશે ને તો બધા દોડીને એ ઈજ ગોતશે ને કે કોણ સારું કરાવે છે. ને કોણ કેવું કરાવે છે એજ જોશે ને ત્યારે એ લોકોને ગરજ પડશે.
હા એજ ને. ને ઉપર થી એનો પ્રસંગ હતો ને એના એક બે દી મોર એને કોઈને બીજી ને કીધું હશે. તો એ ઈ છોકરી એ તો એના પાસેથી મહેંદી ના એક જણીના તો બે હજાર લઈ લીધા ને ઉપરથી મેકઅપ કરાયો એના પાંચ હજાર અલગ ત્યારે એને ખબર પડી કે ના સેલું નથી ને કોઈને પૈસા આપવા પડશે એટલે આ નસી
ઈજને સિઝન હોય ને તો તો આપડે મહેંદી વાળી ને મેકઅપ વાળી તો મળતી જ નથી બધીઉ મીન્સ બીઝી હોય બધાના ક્યાંક ને ક્યાંક તો ઓર્ડર હોય જ હમણાં જ મારી બેનની સગાઈ છે નવેમ્બર માં તો અમે કેટલા ટાઈમ તે લોકો મીન્સ અમે તો છ સાત મહિના પેલા એના માટે મેકઅપ વાળી ને મેંદી વાળી શો મીન્સ ગોતતા તા તો ભી અમને મળે ની ત્યાર થી છ છ સાત સાત મહિના પહેલાથી જ એ લોકોની બુકિંગ ચાલુ થઈ જાય. વિચાર કરો, કેટલી ડિમાન્ડ હશે એ લોકોની.
હા એ જ ને અગર પોતનું શીખેલું હોય તો ક્યારેક એ પણ અવડું પડે ને કે પોતે શીખી છે તો ક્યાંક પૈસા ના આપવા પડેને પોતે તો પોતે રેડી થઈ જાઈ આપણા ઘરના ને આપડે કરાવી દઈ ક્યારેક મમ્મી ને બારે જાવું હોય તો એને આપડે રેડી કરાવી દઈ એ તો આપડો ખર્ચો બચેને.
હા એજ ને, હવે આપડું શીખેલું હોય ક્યાંક તો કામ આવે.
હા, એજ ને. પણ જયારે કોઈક લોકો બોલેને ત્યારે મને મજા ના આવે હવે તો મારી મમ્મી પણ સંભળાવી દે કે ના એવું નથી કે ખાલી ભણવાનું જ ઇમ્પોર્ટન્ટ છે.
એ તો બોલે ને બોલવા દેવાય આપડે કરીને બતાવાય કે કેટલું. મીન્સ કેટલા બધા એવા મેકઅપ આર્ટિસ્ટ છે મહેંદી આર્ટિસ્ટ છે. કેટલા બધા લોકો એ મીન્સ બહ બહજ એટલે હાઈ પ્લેટફોર્મ પર હોય. પૈસા કમાય છે આમ પ્રોફેશનલ થઈ જાય ને એમ છે ને. અલગ અલગ કન્ટ્રીઝમાં મેકઅપ કરાવ જાય અલગ અલગ સ્ટેટ્સમાં. આ મેકઅપ કરાવવા જાય છે કેટલું કમાય છે એ લોકો. જે આમ નોર્મલ જોબ કરે ને એનાથી બી વધધુ કમાય છે હવે તો એ.
હા ને આજલ તો મેકઅપ ન તો કેટલો મોટો ગ્રોથ છે કોઈને. જવઓ તો બેઝિક મેકઅપ એને જોઈએ. કોઈકને રીલ બનાવ્યો તો કોઈને કે હાઈ મેકઅપ જોઈએ એના માટે બેને કોઈકને રાખ પડે કે મેકઅપ માટે કોઈને એમને. કઈક ફંક્શન હોય તો રાખવું પડે એટલે થોડાક થોડાક કામમાં અગર પોતનું શીખેલું હોય તો એની બચત થાય.
હ એને હ જો હમણાં તમે મેકઅપ નું શીખો છો. તો જયારે સિઝન આવે ત્યારે કરાવવા જ જવાય. સીઝન ના હોય તો બીજા એને શીખવાડે એટલે કરાવવા જાવ તોય તમને પૈસા આવે. અને તમે શીખવાડો એટલે તમને પૈસા આવે એટલે તમારું કામ તો. ચાલુજ હોય એટલે આમાં તો આ કામ. આનું તો કેધી ડિમાન્ડ ઘટવાનીજ નથી. કેમ કે બધા લગ્ન તો કરશે બધાના ઘરે પ્રસંગ તો આવશે જ. ને મેકઅપ ને એવુંતો કરવાનાજ છેબધા.
હા એ તો તમારી વાત સાચી એ સારું ે કે પોતે કરાવો ને શીખવાડવો પડતો તમારી ડબલ. કમાઈ આવી જાય એક સાથે.
હ એ જ એમ ક્યારેક આપડે કોઈક ઓર્ડર આવ્યો ને ઘણા બધા જોઈએ વ્યક્તિ. તો જેને આપડણે શીખવાડય્યું હોય એને લઈ જવાય એટલે એ લોકોની બી થાય ને ઇન્કમ.
હા એ બી છેી તો એ લોકો ને ભી કંક શીખવા મળે એ લોકોને ભી પૈસા આવે.
હ એ જ ને આ સર્ટિફિકેટ મળે અને પી.
હા એજ ને કોઈક આપડે મોટી. પાર્લર વાળીઓ એના પાસે શીખવા જાય ફેમસ હોય એ આપને તો સર્ટિફિકેટ આપેજ છે.
હ આના બધા કોમ્પિટિશનસ હોય અલગ અલગ જગ્યાએ.
હા પણ એવું નથી કે. શીખવા જાવ તોજ તમને આવડે તમે તમારી પોતાની સ્કીલસ ને બારી કાઢો તમે પોતે ઘરેીખ ો ક્યારેક મમ્મી ને કરાવો ક્યારેક દાદી ને કરાવો ક્યારેક બેનને કરાવો.
એજને ખુદમાં ટ્રાય કરો. આમ યુટ્યુબમાં કેટલા બધા વિડીયોઝ છે આપડે એમ જોઈ જોઈને શીખી શકીએ. હમણાં તો નેલ નું કેટલું બધું હાલ્યું છે નેલ શીખવાનું. ઘણા બધા લોકો તો પોતે જાતે યુટ્યુબ પર શીખે આમ બધા. સમાન મંગાવે લે ઓનલાઈન ને યુટ્યુબ પર શીખી ને પોતેજ. આગળ વધે આમ કે કોઈ પાસે જઈને નથી શીખતા.
હા એ તો છે એ તો વધારે સારું રે કે ઓનલાઈન શીખી લો તો ક ક. પૈસા પણ ના વાપડે શીખી પણ જાઓ.
હોયજ ને.
હા.
સારો લ્યો હવે બને બારે જવું છે.
હા ઠીક છે.
હા.